શું કરે છે.
બસ કઈને બેસી રહેેલ તું શું ઘરે
બસ બેસી રહી છુ.
જમર
ના રે ના હવે
બની ગઈ રસોઈ
ના હવે બનાવે છે, નાની લોકો
બરાબર શું કે બીજું કઈ નહી આ બહાર બેસી રહેલી છુ.
રસોઈ બની ગઈ તારી
ના ના વાર છે દસ વાગે જમવાનું એટલે હજુ તો વાર છે.
અચ્છા પછી આજે કોલેજ ગઈ હતી.
ના આજે કોલેજને રજા મૂકી હતી.
કેમ?
ઘરે બા ની તબિયત નથી સારી તો મમ્મી કે આજે રજા મૂકી દે.
બરાબર રસોઈ બની ગઈ કે હવે?
હવે બનાવશે મમ્મી આવે એટલે.
અચ્છા
શું કરે
કઈ નહી હું બાલ્કની માં વારે બેઠી છુ.
બરાબર કેવું ચાલે કોલેજ વાળુ
બસ બરાબર છે.
બરાબર જાય છે દરરોજ.
અમણા વેકેસન.
હા અચ્છા.
હા.
તો હમણાં ક્યાં છે.
હમણાં મેં ઘરે જ.
બરાબર તો વેકેશન કરવા પછી જવાન નથી?
ના હમણાં નઈ પછી જઈશ. હમણાં હવે થોડાક દિવસનું જ છે ને ટ્યુશન ને એવું ચાલુ થઈ જશે એમ.
બરાબર. શું કે બીજું કેવું ચાલે? હા અમારું વેકેશન પૂરું.
બરાબર.
આમાં વેકેશન પૂરું કોલેજ પણ ચાલુ થઈ ગય એક્ઝામ આવવાની.
બરાબર.
હવે તો ઈન્ટર્નશીપ એટલે જવું પડે હા.
ઈન્ટર્નશીપ મા તું ક્યાર લેવાની?
મેં ઇન્ટર્નશીપ હમણાં જોતી છું બે ત્રણ જગ્યાએ મેં પૂછ્યું પણ છે.
બરાબર.
ના
તને વલસાડમાં જ મળી જશે ઈન્ટર્નશીપ?
હા વલસાડમાં મળી જ જશે. ખબર નહી હવે તો જોઈએ તો ખબર પડે એટલે હમણાંથી અપ્લાય કરે ને તો સારું પડે.
હા.
બેંકમાં ને એવુ બધુ મળી રહે.
તો બેંકમાં જ કરાય ને?
હા બેંકમાં મિનિમમ દસ જણા ને રાખે ને.
બરાબર.
તમારે તો વાર ને હજુ.
મારે હજુ ઈન્ટર્નશીપ ને એક વર્ષ રહીને.
બરાબર.
ન્યુયર હવે ચાલુ થશે.
હા તમારું આવે ઇન્ટર્નશીપ ન બધું?
ઇન્ટર્નશીપ આવે અમારી પણ અમારે દૂર જવું પડે રાજ કોટ, વડોદરા, અમદાવાદ બાજુ.
પછી અપડાઉન કરવાનું? કે પછી ત્યાં જ રહેવાનું હોય.
ના ત્યાં જ હોસ્ટેલમાં રહેવું પડે.
એ એટલે મે
હા તો ઇન્ટર્નશીપ કર્યો ને ત્યારે થોડોક ટાઈમ હોસ્ટેલમાં અથવા પીજી માં રેવું પડે.
બરાબર
હહ
બધા ફ્રેન્ડ્સ ને સાથે લાગી જાય તો બરાબર એકલા તો ક્યાં ત્યાં રહી.
એજ તો હવે બધા ફ્રેન્ડસ તો બધા સારા છે એવું જ કે છે બધા એક ભેગા જ કરશો પછી.
એક જગ્યા હોય તો સારુ પડે એમ.
હા આજે જ ફ્રેન્ડ નો પાછો ફોન આવ્યો હતો કે ટ્યુશન ચાલુ થઇ ગયું છે. કોલેજ ચાલુ ન થઈ એ પણ ટ્યુશનમાં બધું. પૂરું થવા આયો છે કોર્સ અડધો.
પણ અજ તો વેકે
ને હૂ. પણ હું નહી હું એટલે હુ ઘરે જ છું પણ હું કોલેજ ને એવું નથી જતી.
અચ્છા.
હમ.
વેકેશન છે તો પછી હમણાં થોડી જવાય?
એજ તો. કોલેજ પેલી ચાલુ થાય ને પછી જ જાઈશ.
હા એજ
બે કલાક માટે મારે બે કલાક અપડાઉન કરવું પડે. બે કલાક આવાના બે કલાક જાવાના. એમ ભુજમાં જ છે મારું ટ્યુશન.
હા પણ ઘરથી તો દૂર લાગે.
હહ બે કલાકનો રસ્તો છે.
શું કે બીજું? કેવું ચાલ
બસ હારુ બધું હવે કંટાળો આવે છે ઘરેને કોલેજ જાવાનો એ કંટાળો આવે એવું થયું બધું.
હા એ તો એવું જ. કોલેજ ચાલુ થાય તો પછી એમ થાય ઘરે બેસીને સારું.
હહ
ઘરે રઈ તો કોલેજ ગમે.
હહ તમારે ફરજીયાત જાવું જ પડે કોલેજ?
ના ના એવું તો નથી. પણ એમ હમણાં લેક્ચર ભરવાની મજા આવી રી છે પાછા સરને મેમ બદલાય ગયા છે ને.
બરાબર
હવે તો પાછી બધા લેક્ચર અટેન્ડ કરવું પડશે.
હમ
એક્ઝામ આવશે એટલે ને પાછું અસાઈમેન્ટને બધું આવે ને એટલે
હમ તમારું ફર્સ્ટને સેકન્ડ યર બંને આખું ક્લિયર છે? એકે કેટ ટી કે એવું નથી? બરાબર.
તને આવી છે એકાદ કેટી?
ના ના કેટી નથી આવી.
બરાબર
હજી પેલા સેમમાં તો નથી આવી બીજા સેમનું રિઝલ્ટ હવે આવશે એની એક્ઝા તો હજી હમણાં જ પતી છે ને? એ લોકોનું રિઝલ્ટ જીટીયુ વાળાનું થોડુંક લેટ હોય.
બરાબર એટલે તમારી એક્ઝામ લેટ જ આવે છે દર વખતે?
ના ના આવકઈ લેટ હતી
હ દર વખતે ટાઈમ લેવાઈ જાય છે ને બેભરાની કોલેજ ની જેમ
જાય હ પણ એમ અ વેકેશન પણ એમાં ઘણું હોય છે આ વખત હતું જ ની
બરાબર, પણ એક્ઝામ જ લેટ લેવાઈ એટલે કોલેજ એ લોકો ચાલુ કરવું પડે ને જલ્દી
એ જ ને પાછું હમણાં ત્રીજો સેમ હશે ને તે તો જલ્દી પેલું થઈ જાશે ત્રણ કે સાડા ત્રણ મહિનામાં પૂરું થઈ જશે.
હા એ તો એવું જ લાસ્ટ યરમાં જલ્દી પટી જાય.
હમ
તમારે ચાર સેમ આવે કે ત્રણ?
મારા ચાર ની મારા છ સેમ આવે. હમણાં ત્રીજો સેમ છે. અચ્છા ત્રણ યર આવે એમાં
હહ ત્રણ યર આવે
હ, હ, છ મહિનાનો એક સેમ હોય બધાએ, એમાં વચ્ચે વેકેશનને બધું આવી ગયું છે છ મહિનામાં
બરાબર
સમજો કે બે એક દોઢ મહિના નુ વચ્ચે વેકેશન હોય ને ચાર પાંચ મહિના ભણવાનું
બરાબર
હમ
અમારું એવું જ હોય, આબધા લેક્ચર પણ ફરજિયાત થઇ ગયલું અટેન્ડ કરવું જ પડે
તે અમારું પણ એવું જ છે, ના ભરે ને તો ડિટર્ન લિસ્ટમાં ના આવી જાય એવું બધા ફેકલ્ટી કે, ને એક્ઝામમાં આપ બેસવા નાદે, હોલ ટિકિટ નો ફોટો જ ના આવે
હા, અમારે એવું જ છે, હોલ ટિકિટ આવે જ નહી
એ લોકો ઉપરથી પેલું કાઢી નાખે ને આપડી હોલ ટિકિટ માંથી ના
હા શું કે બીજું
બસ કાઈ ની તમે શું કયો
બસ શાંતિ કાલ તો રજા સોમવાર થી ચાલુ છે પાછું કોલેજ
એવું
હા, હવે તો પાછુ નવું ટાઈમ ટેબલ આવી ગયું એટલે એ રીતે જવાનું
બરાબર, તો તમે એક સવાર પોણા એકથી કરીને સાંજે સાડા પોણા ચાર સુધી છે ને ટાઈમ
હા, પોણા પાંચ સુધી
પોણા પાંચ એમાં બધા લેક્ચર તો ના જ લેવાય
ના, ના, બધા લેક્ચર તો નઈ બટ કોઈ મેમ કોઈ મેમ ના આવે એવું હોય
બરાબર
પણ હવે નવું ટાઈમટેબલ આવ્યું છે, એટલે હવે ખબર નહ કોણ આવે કોણ નઈ
હા
હમ ને પાછી ઇન્ટર્નશીપ વાળું એટલે કમ્પલસરી ભરવું જ પડે
હ, એ પણ છે નહી તો ખબર ના પડે શું કરાવે છે એ લોકો
હા, એ જ ભરેલું હોય તો સારું પડે
હમ
ન હવે તો ઇન્ટરનલ પણ આવતી હશે મારી
એવું છે
હા, મારી પોતાની જશે હવે ઓગસ્ટ સપ્ટેમ્બર માર આજ બધુ ક્લાસમાં બધાના અલગ અલગ ક્લાસ આવે આ એક્સસ્ટનલ જેવી રીતે લેય એવી રીતે
વાયવા ટાઈપ લે
ના, ના એવી ટાઈપ નહીં.
અચ્છા. વેટિંગ જ હોય છે એમાં બી.
હા.
લખવા વાળી જ એક્ઝામ છે ને એમાં પણ?
હા, હા લખવા વાળી.
બરાબર.
અસાઈન્મેન્ટ પણ આપશે ને હવે? ના એવું કઈ ના આવે અમારામાં.
વાઈવા હોય જ ને.
ના.
બરાબર. હા તો સારું વાઈવા ના હોય તો.
તમારામાં આવે છે એવું?
અમારા તો એક-એક સેમ ના અલગ-અલગ વાયવા હોય. લાસ્ટમાં સબમિશન ચાલુ હોય ને ત્યારે એ લોકોની અસાઈનમેન્ટ આખી અને વાયવા પડે ફરજીયાત, તો જ ઇન્ટરનલમાં પાસ કરે, નહીં તો પાસ ના કરે એ લોકો.
ના અમારા એવું કઈ નથી. અમારા માં અસાઈમેન્ટ આપે તે બધું સબમિશન આવે એ લોકો લેવા, તે બધું પતે પછી કંઈ નહીં.
બરાબર. વાઈવા નથી તે સારું, પછી વાઈવામાં છે ને એમ એટલું આપડાને એમ આપણે કોન્ફિડન્સ ના હોય.
એમાં કંઈ ખબર જ નહીં પડતી હોય.
ને જો આપડે એમ ના આપેલી હોય ને એમ એક એક્સપિરિયન્સ લઈએ તો ફાવી જાય. બાકી ના કરીએ ને તો પછી રહી જાય આપડું, ફાવે જ નહી એ વસ્તુ આપણામાં.
તો ખબર નહીં હવે-હવે. ઇન્ટરનલ માં બી, એક્સટર્નલ બી અમારી આવી જશે દિવાળી પહેલા.
બરાબર.
તમારું પણ આવી જ જશે ને? કોલેજ જવાની એટલે.
હા. પછી જ વેકેશન પડે, એક્શનલ લઈ લે પછી જ.
હા. કેમ કે દિવાળી વેકેશન બી બધાનું સાથે પડશે.
હા.
સાથે પડ્યું હતું દિવાળીનું વેકેશન?
હા ત્યારે સાથે જ પયડું તું. કેટલા દસ કે પંદર દિવસનું જ હતું.
હા, અમારું પણ એવું જ હતું.
હા. ને હવે લગભગ હું દિવાળી વેકેશન માં આવવાની છું વલસાડ.
બરાબર.
હા.
વલસાડમાં કેમ?
વલસાડમાં પારસી સ્કૂલની બાજુમાં બેજનબાગની એકદમ બાજુમાં જ છે બિલ્ડિંગ. કિશન પાર્ક, હા. તમે વલસાડમાં કઈ બાજુ રહ્યો છો?
અહીયાં છિપાડ માં.
બરાબર.